હલો. હલો.
હે લો.
હા, નમસ્તે બેની.
નમસ્તે.
જય શ્રી કૃષ્ણ, કેમ છે?
હા, કેમ છે? મજામાં છું. તમે કેમ છો?
હા, હું પણ મજામાં છું. તમે ઘણા દિવસ
તમે ઘણા દિવસ હા, હું પણ તમે કોલ કરું. તમે ઉ હું, પણ તમને કોલ કરી, તો તમને કોલ ઉપાડો નથી મારો.
અરે મારો દીક વહુ હોવે છે ને, વહુ બાર બાર યુઝ કરે છે. ફોન હોવે તો કાટી છે એને રખી દે.
હા, એટલે કાલે બધાના કોલ તમે તો તમેને તો કાટો કાટો હું સોચો કે વા તમે ઠીક છોકું ખેલતો હોય તો અમારો કોલ બાર બાર કટી જાય છે.
હા, સાચી. કાલે મેં દેખ્યું તું કે કોલ ઘણા આઈ. પર બે અ રાત હોય ગ અભ દે કર ઇન કઈ મતલબ હૈ.
હા, હું પણ અભી ગામડાથી આ્યી હુએતો કેમ કે કો હો જાય છે. મા સસુરાલમાં કેમ કે નેટવર્ક નથી આવી જાય તો ધૂપમાં કેમ છત પે જાણું પડશે?
તમે છત પે આવવું પડે છે ને, તો છત પે તો ધૂપ ગણું હોવે છે.
હા, એટલે આપણે કહેવાય એમ કે મોસમ ઠંડુ છે. અમારે અહીંયા ક્યાંય કે ગામડા કે અ હોમ માર પિયર મે છું. તો કેમ કેમ. ્યાં નેટવર્ક બધા સરસાય છે, કેમ કે ઉપરથી કમરા કમરામાં અતિ બાત હો જાય છે, જ બહાર આવઉન તો બી બાત હો જાય છે. છતની જે છતના ઉપર. છત ન જવાનું ઉપર કામ કમ થ હો છે.
હા. અરે મારે તોવો મૈસ દીકરો રોવે ઘણો છે ને. તો તને જુલોયો. અરે પતું નહિ મને કાલે બી મતલબ હોસ્પિટલ લઈ ગયોને ઘણું રોવે છે, હ. સ્ક્રેચ વગેરેછી પડી ગયા છે, ને તો પતો કોની પડે છે અને ઘણુષ રોવે છે તો કાલે હોસ્પિટલ લઈ ગયો થોડો આરામ છે પણ અ બી ઘણુંષ રોવે છે તો. અનુ ભાઈ સારું જુલું લેજવું છે ભાઈરો, દીકરા રોજ
પાયા કર
પણ જુલો બમણા કાકી સ આવું છે લોક ખોલી ને. ઝૂલો કાઢ્યો તો બે એ તો ખોલીને મલ્યો પો જો આદ તો કટી ગયો નદો કટી ગયા બેવને હેલોક પાડે.
છોકરા હ
હમ.
હ
કવું હ
કેમ અરે મારે નંદ ના છોકરા શું હોું કેવ ર છે
અડો ક અ મેં સોચ્યું કીડો કાઢ્યો છે પાછે પણ કીડા નથી કાટે છે ને મને તો. સ્ક્રેચ પડ્યા છે.
પ્યા જ
હમ આવાજમાં ક આવે છે?
અને ડાયપંડના ડ્રેસીસ નથી છે.
હા ડાયપર તો કમી જ પહેનાયો છે આતરું નથી પહેનાયો, પણ
પણ તો કમ્ફર્ટેબલ આવે છે રહેશે જ તો કેમ, કે બચ્ચાનું કેમ જાનવર જનાવરનું બી હોઈ જાય છે.
વધારું અને છોટું જનાવર.
મે કાલે ડોક
એ
કોની મે હોસ્પિટલ ગઈ છે ને કાલે, તો ડોક્ટર કહ્યો કે બધાને વધારે હોસ્ વધારે મત તો એના જ. હડો વધારે ડાયપર પહેનાવાથી સ્ક્રેચ પડે છે. અ અને બચ્ચાને ગરમી લાગે છે ને તો ગરમી જે ગરમી શું એ સબ હોવે છે. તો ડોક્ટર મના કર્યો છે કે મત
કઈ હોય?
મહિનાનું થઈ ગયું છે છોકરું.
હા મહિના નો થઈ ગયો ને, એક મહિનો હોય ગયો છે ને. હમ્મ, એક મહિનો આ થીક સવ સવા મહિનો થઈ ગયો.